હેલો.
હા, શું કરે તું?
કઈ, તમે શું કરો છો?
મેં પણ કઈ નથી કરતી. કેમ છે?
સ્પીકરે તો હલો
હા બોલો ને
તમે કે છવીસમી જાન્યુઆરી વિશે તમે કહી શકો છો મને નિબંધ લખતો છે છવ્વીસમી જાન્યુઆરી વિશે
હા હા મેં કઈ હા હા મેં તને કેવું ને છવીસ આ જાન્યુઆરી વિશે કઈ અ પેલા તો છવ્વીસ મી જાન્યુઆરી એ આપણો પ્રજાસત્તાક દિવસ છે હ ને
હમ્મ
અને એ દિવસ આપણું બંધારણ લાગુ પડેલું હતું. હા ઓગણીસો અ ની છવ્વીસમી જાન્યુ ઓગણીસો ઓગણપચાસમાં છે ને બંધારણ પસાર કરવામાં આવ્યું હતું અને ઓ ઓગણીસો પચાસમાં એ બંધારણ છે ને લાગુ પડ્યો તે એટલેશ કે છવીસમી જાન્યુઆરીએ પેલું અમલમાં આવ્યો હતો આપણા ત્યાં
હા, એજ અને છે ને એક તો એ દિવસે આપણું બંધારણ લાગુ પડ્યું હતું, એટલે પછી બધા છે ને એમ સ્કૂલોમાં એ અ દિવસે એમ વહેલી સવારે બોલાવે. પછી રાષ્ટ્ર ગીતો ગાય છે. હા એ ધ્વજવંદન. કરાવે ધ્વજવંદન જયારે છવ્વીસમી જાન્યુઆરી આવવાનું. એક દિવસ પહેલા બધી સ્કૂલોમાં પેલું રાષ્ટ્રીયગીતો ઉપરથી અ રાષ્ટ્રીય ની પછી નૃત્ય એ બધા માટે તૈયાર. કરવામાં આવે.
હમ્મ
હા એજ પ્રોગ્રામ યોજાય ધ્વજવંદન માટે કોઈ બહાર થી એમ જે સારોહોયે એ લોકોને બોલાવવામાં આવે. કા તો પ્રિન્સિપલ દ્વારા કરવામાં હા એજ મોટા માણસ. ને બોલાવવામાં આવે. અને. પછી તું પણ કંઈ કે જરાક.
હા, એમાં હોય છે આ જેમ કે સરપંચ લોકો કે મોટા કોઈ માણસો હોય જે એમના વધારે ચાલતું હોય જે સ્કૂલને વધારે ડોનેટ એ બધું પૈસા છે વધારે રીતે મદદ કરે છે એ લોકોને બોલાવે છે હે. પછી ધ્વજવંદન કરવામાં આવે છે. ઓલ. સ્કૂલોમાં- કોલેજોમાં.
હા, એજ અને. છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે છોકરીઓ, પછી અ પલું હું વકતૃત્વ પણ કહી છે. છવ્વીસમી જાન્યુઆરી ઉપર ગીતો ગાય છે. લ વાયુ નાટક. કરે છે છવ્વીસ મી જાન્યુઆરી. ના દિવસે લોકો. અને ડાન્સ પણ કરે. છે કે. કે સ્કૂલોમાં નૃત્ય. નૃત્ય કલાઓ પણ કરવામાં આવે છે, એ દિવસે.
અને. પછી અમે અમે ત્યા સ્કૂલમાં હતા, તો અમે લોકો તો એ દિવસે બહુ જ એક્સઇટમેન્ટ રહેતા અને બહુ વહેલા ઘરે ચાલી જતા, સ્કૂલે ચાલી જતા હતા, જો સવારે જ.
ઓ હા, એ તો અમે બી અમારે જે કોલેજમાં હતા ને ત્યારે બધા સવારે સાત દસ વાગ્યા સુધી તો બધું પ્રોગ્રામ પૂરું બી થઈ જતું. અમે એટલા વહેલા જતા. નવ-દસ વાગ્યા સુધી ધ્વજ બંધન પછી ખાવાનું-પીવાનું પ્રોગ્રામ એ બધું ચાલતું. ચોકલેટ ભી આપતા સ્કૂલમાં. તરફથી, જે નાના નાના જેનો જન્મ થી હોય ને નાના છોકરા લોકો. એ લોકોને ગિફ્ટ તો. પાવ ભી આપતા.
હા એજ અને બીજું અચ્છા છવ્વીસ મે જાન્યુઆરી એ એના વિશવ જશે ને હજુ થયુ અને
હા
છવ્વીસ મી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ આપણો બંધારણ અમલ આવ્યો હતો એ તો તને ખબર મેં પેલા તને કીધું હા ને પછી આ દિવસ માત્ર હજાર ઉજવણી ના દિવસ નથી પરંતુ આપણા લોકશાહી લીઓ અધિકારો અને ફરોજો નું સ્મરણ કરાવતો દિવસ છે એટલે કે એ દિવસે ખબર બધા એમ વિચાર કે ઓ છવ્વીસમી જાન્યુઆરી એટલે રજા નો દિવસ ના એવું નથી એ આપણા રજાનો દિવસ જ નથી રતો એના એમાં આપણો બંધારણ ઉજવણી નો દિવસ જે લોકશાહી મૂલ્ય એ બધા માટે છે પરંતુ બધા તો રજાઓ જ માણે છે પછી એક તરફ આપણે ગણતંત્ર દિવસમાં ખુબ જ એમ ઉત્સાહમાં આવી જાય અને બીજા કોઈ લોકો તેને હોલિડે માનીને બાર ફરવા પણ જતા રે પણ એવું ના હોય
હમ એ તો છે
હા એ જ નહી અને પછી હું કવાય છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે દિલ્હીમાં લાલ કિલ્લાની ઉપર અ પ્રધાનમંત્રી દ્વારા ધ્વજવંદન પણ કરવામાં આવે છે અને જે સરકારી બિલ્ડિંગો ભાઈ એના ઉપર છવ્વીસ માં જાન્યુઆરી દિવસ તે ધ્વજારોહણ ના ને તો કોઈ નાટકો બતાવવામાં આવે છે બિલ્ડિંગો ઉપર લાાઈટિંગો કરવામાં આવે છે અને દિવસે કોઈ કોઈ લોકો પરેડ પણ કરે છે એટલે જે લોકો મિલિ મીલેટરી વાળા હોય છે એ લોકો પરેડ પણ કરાવે છે.
અને હમ્મ બીજું બોલો
નહી તમે કેવને
હા એ તો છે અને આપણા જે દેશના આઝાદી પહેલા જે લડાઈ થઈ હતી એની બધી વાત ચાલે છે અને આપણે આપણા દેશને આઝાદ કરવા માટે જે લોકો વરદાન આપેલો એની જરાક વાતો બી કરવામાં આવે છે હને વકૃત સ્પર્ધામાં
હા
એને બધા યાદ કરવાનું છે
હા હા એજ અને કુલોમાં તો ખબર પેલો આસો પાલોન નો વૃક્ષ આવે તેનાથી માળાઓ બનાવામાં માવે એ એના થી પેલું ડેકોરેશન આખું કરવામાં આવે ફૂલોને સજાવવામાં આવે. અને છવ્વીસમી જાન્યુઆરી પેલા જ આપણી સ્કૂલમાં બધું સાફ સફાઈ કાંઈ પણ કરાવવામાં આવે કે
હમ્મ એ તો છે અને આ તો યાદગાર એવું દિવસ છે જેનાથી આપણા દેશ આ બધા આઝાદ એવા થઈ ગયા ને બધું ગુલામીથી બધી નીકળી ગયા એટલે બધા પોગ્રામને બધું રાખે છે. આપડા આપડે જીવી જીવી શક કે છે આપણા રી તે આપણા દેશ
હ. એજ છે પછી આ આ દિવસે સમગ સમગ્ર દેશમાં ધ્વજવંદન પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે બધ પછી બીજોશુ નવી દિલ્હીમાં ભવ્ય પરેડ આયોજન કરવામાં આવે છે એટલે દિલ્હીમાં જે લાલ પેલા સાઈડે ભવ્ય પરેડો આયોજ જન કરવામાં આવે છે ત્યાં પણ વકૃત્વ સ્પર્ધા એટલે વકૃત્વ કહેવામાં આવે પછી જ્યાં ભારતની સૈનિક શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવામાં આવે છે અને ત્યાં ભારત ની સૈનિક શક્તિ અને સંસ્કૃતતાને પણ દર્શાવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે
હા ઈ તો છે.
દિવસ આપણે આપણા અધિકારો અને ફરજોનું સ્મરણ કરે છે એટલે કે છવ્વીસમા છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે અ આપણા અધિકારો અને ફરજોનું સ્મરણ કરીએ છેએ જે આપણ કાર અને ફરજો મળ્યા છે. તેનો આપણે અ યાદ કરીએ અને સન્માન કરીનો અગર આપણા ત્યાં બંધારણ લાગુ ના પડતું તો આપણે કઈ એટલે બધા એમ ઝઘડો કરતા મારપીટ કરતા બધું જ થઈ શકતું. પણ બંધારણ કર લાગુ કરવામાં આવ્યું એટલું એટલું કઈ નથી આપણા ત્યાં.
ડોક્ટર સાહેબ આંબેડકર ના બધા બંધારણ બધા ઉજવવામાં આવે છે.
હ હ. હા એજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જ આ બંધારણ ઉજવવામાં આવે છે હા. એ જ. અને પછી જોઈએ અને તે અ. સ્મરણ કરવું જોઈએ અને દેશના વિકાસ પોતાની યોગ ાન આપવું છે અને આપણને પણ આપણા દેશ માટે કઈ યોગદાન આપવું જોઈએ અને એમ બધા ફરજ હા એજ અને બધા બધા ફરજો ન આપણને પણ પાલન કરવું જોઈએ એમ નહી કે હા ફરજો તો છે એમાં શું કરીને નહી છોડવાનું આપણને પણ એનું પાલન કરવું જોઈએ
હમ સારું છે હા એ તો કરો જો
હા એજ
હમ અને જાતિવાદી જાતિ ધર્મ એ બધું નહી માનવું જોઈએ કેમ કે બધા વ્યક્તિને એક દિવ છે
હા એ ને બધા એ સમ
બંધા હમ
એજ અને પછી આ દિવસે તો બધા આપણેે સ્કૂલોમાં પણ એમ વકૃત્વ સ્પર્ધા નાટક એ બધું કરતા હોઈએ છે એટલે કેલી મજા આવે મને તો સ્કૂલ એમ યાદ આવી જાય કે હા મેં સ્કૂલ ચાલી જાાવ ફરીથી છ જ ઉપર સ્કૂલો જ નહી ફળિયાઓમાં પણ આવું બધું કરવામાં આવે છે
હા એ તો સેમ મેં તો આ છીસ જ્યરી આપડણે જે ગુલામી થી આઝાદ એ બધું થયેલું અને આપણા દેશ માટે કેવી રીતે લાગુ વડશે બધા નિયમો પાલનો આપણા દેશ તો આઝાદ થઈ ગયું છે પણ આપણે આઝાદ તો થઈ ગયા છે પણ કેવી રીતે રવાનું એ આપણને ખબર ન એટલે બધું બંધારણ નીતિ નિયમો બનાવેલા છે કે આ પ્રમાણે રશો તો બધાને ફાયદો થશે એકબીજાને સમજો એક બીજારીને વાત સાંભળો અગર જો પોતપોતાની મરજી થી કર તો કોઈ બી કોઈ બી લૂટી લઈ શકે મારીી શકે દાદાગીરી કરે છે બધા નું બધું લૂંટાઈ જાય પણ કોઈ કેહેવા વાળું નહી એટલે આ બંધારણ આપણને એટ અમલમાં કરવા માટે બંધારણ દિવસ તરીકે લોકો બધા ઉજવે છે અને સમજાવે છે કે બધા મળીને રહો જાતી વાતચ ન કરો કેમ કે જયારે ગુલામીમાં હતી ત્યારે આ લોકો જાતિ વાત કરતા તો ગુલામી થી આઝાદી બી નહી મળતી ભારત પણ જે મળી ગયું છે તો નિયમ પાલન થી બધા ચાલુ આવેીતે કદાચ હશે આવું છે ને
હા હા આવું જ છે અને બીજું શું અમારે ત તો છે ને એમ ગલી પહેલા તો એમ સ્કૂલોમાં કરતું અને જે રાષ્ટ્રીય સરકારી નોક નોકરી ઓ હોય કે સરકારી જગત પરંતુ હવે તો ફળિયાઓમાં ગલી ગલીઓમાં બધા તે જગ્યાએ છવ્વીસમમાં જાનુઆરી દિવસે ધ્વજારોણ રોહણ કરવા મા આવે છે અને પાંચ અને તને ખબર કે પાંચ વાગ્યા પહેલા જ એમ સાંજ પડે એના પહેલા ધ્વજ ને એમ ઉતારી નાખવામાં આવે છે ઉતારી લેવામાં આવે છે
કેમ નથી ખબર
હા એ તો છે એ આપણે છે ને સન્માન કરીએ ને એનો એટલે આપણે છે ને પાંચ વાગ સાંજ પહેલા જને ઉતારી મૂકી એમ સાંજ થાય એના પહેલા જને ઉતારી મૂકવાનું અને પછી આપણા સ્ટેશનો પણ પણ ધ્વજારોહણ કરવામાં આવે છે કે
તો સરકારારે બધી સંસ્થાઓ જ્યા જ્યાં પર પાલન એ બધું કરે છે રાઈટ
હા અને છવિશમી જાન્યુઆરી પહેલા એમ ગલીઓ પણ સાફ કરવામાં આવે છે પછી સ્વચ્છ ભારત અભિયાન પણ એમ કા કાઢેલું હતું એ બધું તો બધા સ્વચ્છતા રાખે અમાર ત તો જે છવ્વીસમી જાન્યુઆરી આવવાની હોય ને ગલીમાં તેમ સાફ સફાઈ કર લાગે બધા અને સ્કૂલ કોલેજોમાં પણ સાફ સફાઈ કરાવે અમે જય સ્કૂલમાં હતા ને ત્યારે એમ સાફ સફાઈ કરાવતા અમારેથી બારી બારણા પછી આસોપાલો નું ધોરણ બંધ આવતા
હા એ બધું તો છે
હા એજ અને સાંજે છે ને એક દિવસ પહેલા બધા બધાને એમ ગાર્ડનમાં જમા કરતા પછી અ રાષ્ટ્ર ગીતો ગવડાવતા અમારેથી વકૃત્વ સ્પર્ધા જે કરવાના છે એ માટે ડેમોસ્ટ્રેશન કરતા બહ બધું કરતા એટલે મજા જ આવી જ હતી ખાસ આપડે ફરીથી સ્કૂલે જતા અને આ બધું એન્જોય કરતા હમણાં પણ જઈ શક્યે એવું નથી કે આપડણે નહી જઈ શકીએ પણ એમ મ મજા ત્યારે આવે જયારે એમ સ્કૂલ યનિફોર્મ માં જીએ આ રંગીન કપડાઓ માં સ્કૂલે જોવાની મ જાન ના આવે કેમ
હ એ તો છે બરાબર પણ આપડે તો ક્યાંજ્યારે છવ્વીસમી જાન્યુઆરી કે પ હા બોલો
ના ના તું કઈ કીધું છે તો બોલ ને હા બોલ
આપડે તો કે ફક્ત છવ્વીસમી જાનુઆરી પંદરમી ઓગસ્ટ આ બધા ના દિવસે દેશને આઝાદ થય આ બધું યાદ રાખેી પણ જે મેન બોર્ડર પર આર્મી બોર્ડર જે આર્મી વાળા હોય છે જે પોલીસ હોય છે બિચારા લોકોને તો જીવ પણ એ લોકોને એ બી નહી ખબર હો આપણે ક્યારે મરવાના જીવને બિઝનેસ આપણા માટે તે લોકો બોર્ડર પર ઉભા હોય છે એટલે બોર્ડર વાળા લોકોને બી સલામી કે જે આપણે બધા આજ સુધી એટલે કે આપડે ઘરે હોય તો આપણને એ નહી ખબર કે અમારા થી એટ આપણા દેશમાં કો કોઈ બી બોમ્બ ફટાકા કઈ થવાનું છે પણ એ લોકો ધ્યાન બધું આપે છે આપણા દેશ ઉપર બધા બધું જે બી નીતિ નિયમ મુજબ બધું કરતા હોય છે એ લોકો આપણા દેશને બચાવવા માટે કઈ બલિદાન આપે છે લોકો
હા હા એજ ના ચાલ તો હું તને બીજું બી કઈ જોઈતું હોય કોઈ ટોપિક વિશે
હા કઈ વાંધો નહી થેન્કયુ સો મચ મને આ બધી જાણકારી આપવા માટે
હા હા સારુ ચાલ હ ને બાય